ધવલભાઈ મજામાં હા તો મું તમને એક યોજના વિશે માહિતી આલુ
હા હા આલોન
ઘણી બધી સરકારે ભારત સરકાર યોજના બણાવતી હોય. હે એમાં જે હમણાં એક સરકારે યોજના બનાવેલી છે. ભારત સરકારે જે અ ખેડૂતો માટે જે જે પશુપાલન કરતા હોય તેમની માટે એ યોજનામાં એવું હોય. કે તમારી પાસે સે જો તબેલો જેમ કે પશુનું પશુપાલન કરતા હોય. જે ખેડૂતો એમને એવું કે જે દસ વીઘાનો તબેલો હોય. દસ વિઘાનો તબેલો હોવો જોઈએ. જેમાં મિનિમમ વીસ ભેંસો તો હોવી જ જોઈએ. જેને વીસ ભેંસો છે. તેમને જે ભારત સરકાર છે. તેમને પેલો તબેલો બનાઈ લેવાનો જેમ કે તમે તમારી પાસે જેમ વિસ ભેંસો છે. તો હવે તમારે શું કરવાનું ખબેર તબેલો બનાવાનો જે વિસ ભેંસો માટે અને જેમાં તમે ગમેણ હોય છે. ને ગમેણ જેમાં આપણે ઘાસચારો નાખીએ અને જે ટપની સુવિધા છે તે સરકાર કરી આપે એટલે કે જે તપની સુવિધા અને જે ગમેણની સુવિધા માટે જે જેટલો ખર્ચો થાય તેમાં સરકાર તમને સબસીડી આપતી હોય છે. માની લો કે એમાં સરકાર તમને વીસ હજાર સુધીની સબસીડી આ પે છે મે હમણાં જ મેં ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં જોયું હતું. કે આવી ઘણી બધી યોજનાઓ સર કાર બહાર પાડી છે અને જેના લાભો ખેડૂતો લેતા હોય છે. હવે જે આ યોજનાથી અમને પણ ઘણો લાભ થયો અમે પણ આમાં તમને એક મહિના જેટલો ટાઈમ લાગે તમને તમારા ઘરે પૈસા સા અકાઉન્ટમાં પૈસા આવતા તમારે જે તમારી જે પંચાયત હોય છે ત્યાં પંચાયતમાં તમારે જવાનું સૌ પ્રથમ ત્યાં પંચાયતમાં તમારે આનું એક ફોર્મ આવે જે રજિસ્ટ્રેશન માટે કે તમે આપો યોજનાનો લાભ લેવા માંગો છો કે નહીં તે યોજનાનો લાભ લેવા માટે તમારે આ ફોર્મ ભરવા જવાનું પંચાયતમાં હવે તમે પંચાયતમાં જશો એટલે ફોર્મ ભરી દેવાનું. પછી તે પંચાયત વાળા આગળ ફોર્મ મોકલે કે આ વ્યક્તિને જરૂર છે. દસ હજાર સુધી ની સેવા નહી જો એટલે તમે ત્યાં જશો ત્યારે તમારે દસ અઠવાડિયા જેટલો ટાઈમ લાગશે તમને અક્સેપ્ટ થાતા કે હા તમારી જે અરજી અને સ્વીકારવામાં આવી છે. પછી તમને એક મહિના પછી તમારા બેંકમાં પૈસા આવી જશે તેમાં તમને વીસ હજાર સુધીની તમને સેવા મળી શકે છે પછી જેવો તમારો તેલોમાં. એટલે કે તમે તમારા ભેસો માટે પણ ખર્ચ કરી શકો છો પછી અલગ અલગ રીતે તમે ખીર ખેડૂતોને કે પશુપાલન કરતા વ્યક્તિઓને મળતુ હોય છે. અને ખી ખેડૂતોને બીજી લોન પણ મળતી હોય છે જે સબસીડી વાળી લોન મળે. તેમાં સરકાર સબસિડી આપતી છે જેથી ખેડૂતોને ખૂબ ફાયદો થતો હોય છે અને સારી રીતે તેનો જે વ્યવસાય કરી શકે છે અને તો ઘણો બધો ફાયદો થાય તો તમે ક જોણતા હોય તમારી પાસે કોઈ સરકારની યોજના વિશે માહિતી
હા મારે તમને એ કેવું છે. કે જેથી કરીને સરકાર ઘણી બધી યોજના પાડતી હોય છે ખેડૂત લોકોને અમુકને કશુંક ખબર પડતી હોતી નથી જેમ કે સ્માર્ટ ફોન રાખતા નથી કોઈ ટચિંગ ફોન રાખતા કોણ કે અમુક ખેડૂતો અમુ એવા હોય છે કે જેથી કરીને અહીંયાને કશું કોઈ ખબર પડતી હોતી નથી. કે યોજના શું કામ આવે યાયોજના શું કામ આવે. ખેડૂત એક બીવાઈને રહેશે જેથી કરીને. આ યોજનાઓ આપડ કદાચ કરી નાખશે આપણેે કા તો ખાતુ તા નંબર આપી દઈશું અને પછી ગમે એ બધું કરી દઈશું. તો આપડા પૈસા ઉપડી જશે અને આમને તેમને વધે એવી બીક આવતી હોય છે એ લઈ પ્રમાણે આખી કરીને યોજના નહી લઈ શકતો પૂરી માહિતી જેમ કે આધુનિક જમાના પ્રમાણે જે અમુક લોકો ભણી ગયા છે ને. ખેડૂત ના દીકરા એ અમુક તો. લો લોનુ લે છે પછી જેમ કે યોજનાઓ અય લેતા હોય છે. યોજનાનો લાભ લેતા હોય છે અમુક લેતા જ હોય છે જેમ કે જે હાલના પ્રમાણે જે અભન રહી ગયા છે એ લોકોને બિલકુલ કાઠ હોય છે. એ ફક્ત ખાલી ખેતી માંથી પૈસા કમાઈ સકતો હોય છે બીજા સમાથી ન એ કમાઈ શકતો. તો હતો એની અંદર એક પૂરતી માહિતી હું તમને આપી શકુ.
કોણ બાત બાહિત
મારે એ કેવું છે કે જેથી કરીને આપડે અંદર એક અ લાગણીતા હોવી જોઈએ કે જેથી આપણે ખેડૂત ના દીકરા છીએ અને આપણે તો ભણેલા છીએ તો આપણેે એક યોજના શું બહાર પડે છે યોજના નો આપણેે પૂરેપૂરો લાભ લેવો જોઈએ અને અમુકને આપડે આઈ ઇ પ્રમાણે આપડો ડોક્યુમેન્ટ ની એવી વ્યવસ્થા રાખવી પડે કે જેમ કે સોગંદ નોમું છે આઠ બાર અ ના ઉતારા છે બધા આપડે અલગ રીતે રાખવું જોઈએ. કે જેથી કરીને આપણે એનું પરફોર્મન્સ છે આપડું એનુ જાણી શકીએ કે આતર ડોક્યુમેન્ટ આ કામ આવી જશે અને ત તરતર ફોર્મ ભરાઈ જશે, એવી જ રીતે અલગ અલગ એવી રીતે આપણને ખબર હોવી જોઈએ કે જેથી આ યોજના શું કામ આવે છે શું કામ નથી આવતી આ યોજનામાં આપણને લાભ થશે કે નહી થાય કે આ યોજનામાં ડ્રો થશે કે આ ફરજીયાત યોજના છેજ કે એવી જ રીતે આમાં અલગ અલગ રીતે થતું હોય છે. એવી જ રીતે હું તમને કહી શકું કે એમાં અલગ અલગ રીતે હું તમર વાત કરી શકું. કે આમુક. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જે યોજના બાર પા પાડવામાં આવે છે. જેમ કે એમને એક રેગ્યુલર તો યોજના બાર પાડી છે. અટલ ભોજલ યોજના છે. એક ગામ દરેક ગામમાં પાણી વેરો એનો પ આપવાનું અને પાણી વેરો ગમે એ આપવાનો અને જે પરતા હોય છે. સરકાર લોકો ભરતા હોય છે અને જેથી કરીને જે બ બે મહિને જેવા બ બે હજાર જેવા બ બે હજાર જેવા બંને બે હજાર જેવા પૈસા આપતા હોય છે એ પન નરેન્દ્ર મોદી આપતો હોય છે એક એ યોજના છે. યોજના બાર પાડી છે એમ કઈ ચાલતું રહી છે યોજના. જેમ કે બંને મ બે મહિને જતા બે હજાર રૂપિયા આઈ જાય એટલે મહિને હજાર રૂપિયા થયા લેકોને એમનો રિચાર્જનો ખર્ચો નીકળતો હોય છે. પછી બોરવેલ નો જે લાાઈટ બિલ આવતું હોય છે. એ નો ખર્ચો નીકરતો હોય છે. એમ અલગ અલગ ખર્ચા નીકળતા હોય છે ખર્ચા નીકળે છે પણ પરંતુ આપણે બીજો વ્યવસાય પૂરો નથી કરી કરતા. એના કરતાં મારે તમારે માહિતી આપી છે તમે થોડીક બીજી મને માહિતી આપો એટલે મન
હા, હુ તમને બીજી પણ મારી પાસે યોજનાવાડી માહિતી છે. જે ભારત સરકારે ઘણા ખેડૂતો ઘણા વ્યક્તિઓ માટે ઘણી બધી યોજનાઓ બાર પાડેલી છે એમાંની એક જે યોજના છે કે એક ઘર બનાવવાની યોજના છે. જે ગ્રાહા જે ખેડૂતો છે જે મધ્યમ વર્ગીય કે ગરીબ લોકો છે. જેમની પાસે ઘરની સુવિધા નથી. તેમને સરકાર કાર બનાઈ આપે છે. એટલે ઘર નથી તેમને પૈસા આપે છે કે તેમને
હા હા.
કે તમારે સૌ પ્રથમ જવાનું સર પંચાયતમાં જઈ તમારે ફોર્મ ભરવાનું હોય છે. તેમાં તમારે જે જમીનમાં ઘર બનાવવાનું હોય છે તે જમીનનો ફોટો મુ કવાનો હોય છે કે અમારે આ જમીન છે ત્યાં ઘર બનાવવાનું છે અને પી એમાં શરત હોય કે તમારી પાસે પેલાથી એક ઘરનાં હોવું જોઈએ કે મજબૂત પાકી ઈટોનું ઘરનાં હોવું જોઈએ. એક સરસ છે. એવી રીતે પછી તમારી આ વાર્ષિક આવક જે પંચોતેર હજારથી ઊંચીના હોવી જો એવી શરતો હોય. તો તમને સરકાર ગણ જે સેવા આપતી હોય છે જે ઘર માટે પૈસા આપતી હોય છે. એમાં પછી તમારી પાસ જો એ બધાં પૈસા છે તો તમને તેનો લાભ નથી મળી શકતો. એટલે હવે પછી તમારે ફોર્મ ભરવા જવાનું હોય છે પંચાયતમાં. ફોર્મ ભરી જાય પછી જેના જે કર્મચારીઓ હોય છે. ભારત સરકાર દ્વારા જે યોજનાના તે તમારી જે જમીનનું સર્વે કરવા આવે છે કે તમે કયા ઘરમાં રહો છો. તમારી પાકી ઈંટોનુ ઘર નથી ને તો પછી જે રીતે સર્વે કરીને જાય જો તે સર્વે મંજૂર થઈ જાય. પછી આગળ તે સર્વેચાય તો આગળ મંજૂર થઈ જાય. તો તમને આ યોજના પછી તમારે એક મહિનો વાટ વેટ કરવાનો હોય છે. એક મહિનો તમે ઇ ઇંતજાર કરો એટલે તમને તમારા અકાઉન્ટમાં ધીરે ધીરે પૈસા ધાબે એક જ સાથે નથી આવતા એમાં. જેમ તમે શરૂઆતમાં વીસ હજાર આવે. પછી દસ હજાર એવી રીતે ધીરે ધીરે એક વર્ષમાં તમારી બધા પૈસા આવી જાય. કે જો બધા પૈસા સરકાર નથી નાખતી કે. ઘ ધીરે ધીરે બનાવવામાં આવે છે. તેથી સરકાર પણ વિચારી વિચારીને પૈસા નાખતી હોય છે જેના કારણે સર. એવી ઘણી બધી યોજનાઓ ન લાભ ખેડૂતોને મળતો હોય છે. અને તે ખેડૂતો પણ તેમનો લાભ લઈ શકે છે અને આગળ વધી શકે છે. એટલે હું એવું કેવા માંગુ છું. કે ખેડૂતોને પણ ઘણો લાભ થતો હોય છે તે ખેડૂતો માટે પણ. જે ખાતર છે તેની પર સરકાર સબસિડી આપતી હોય છે. જે પછી અન્ય જે દવાઓ છે જે એની પર સબસીડી આપ. છે અલગ અલગ રીતે સરકાર આપે. અને ઘણો બધો સર. સરને સરકારને તો ફાયદો ના થાય કારણ કે સરકાર આપણા વિશે જ વિચારતી હોય છે. અને ખુબ સારું કાર્ય કરતી હોય છે જેના કારણે ખેડૂત. ને સારું આવક મળે એ જે નફો મળતો હોય છે ખેડૂત સારો પૈસો કમાઈ શકે. તો હવે તમારું શું કેવું છેું એના વિશે કોણ મન.
મારે તમને એવું કેવું કે છે કે જેથી કરીને. તમે મને યોજના વિશે વાત કરી એટલે સરકાર. યોજના તો બહાર પાડતી હોય છે પણ અમુક લોકોને નફટ ને નબળા હોય છે એમને ખબર નથીડ. કે આપણે એક ખેડૂત ના દીકરા છીએ આપણે તો ભણેલા છીએ એટલે. ગામમાં તો વિસ્તારમાં ગામમાં લોકો રહે છે. એમના માટે તો એક યોજના ફાઈનલ તો છે જ. એ અટલ ભૂજલ યોજના અટલ ભૂજલ યોજના એટલે ગામનો પાણી વ હોય ને પાણી વેરો ગામમાં જે લોકો રહેતા હોય એને આપવાનો આપવાનો મતલબ કે એને લોકોને જે જાગૃતતા જગાવવાની જગાવવાની એને એ સારી રીતે લઈ શકે. પાણી લઈ શકે અને જે પાણી વેરો આપતો હોય ને એ પણ લઈ શકે છે જેથી કરીને એક પાણી વેરાની જે લાાઈટ બિલ આવતું હોય છે એ હંમેશા એ સરકારને ભરવાનું હોય છે જેથી કરીને એ એક લાભ થાય છે એ લાભ થાય છે એ આપણા માટે લાભ થતો હોય છે જેમ કે કામુ ક ઘણા પચાસ ટકા જેવા ગામમાં લોકો રહેતા હોય છે પચાસ ટકા જેવા ખેતરમાં લોકો રહેતા હોય છે એવી જ રીતે અલગ અલગ આપડે કામ કરવા પડતું હોય છે એવી જ રીતે હું તમને વાત કરી શકું કે જેથી કરીને આ ઘણા બધા ઘર વેરા ભરતા હોય છે બેજા ભરતા હોય છે. એ અમુક ખાલી પૈસા ખાવાના બાના હોય છે એનું એ ખાલી સરકારી યોજના બહાર પાડી છે એના માટે એ ખાલી ગામડાના લોકો જે રહેશે એને આટલું કામ કરવાનું જ ફરજયા. તો પણ અમુક માણસો પૈસા હોય છે તમારે આટો ફેરો ફરવો પડશે આટલો કરવેરો ભરવો પડશે એવી જ રીતે હું તમોને વાત કરી શકું કે જે અમુક અમુક સિટીઓની અંદર જે એની અંદર નજીક નજીક બોર બનાવવામાં આવતો હોય છે. જેમ કે આપણા ડીસાની અંદર ડીસાની અંદર કમસે કમ વીસથી પચાસ જેવા બોર હશે બોરની અંદર જે પાણી કાઢવામાં આવે છે. એની અંદર જે કરવેરો ભરવામાં આવતો હોય છે. એ કાયદેસર એ કર્મચારીઓ લેતા હોય છે જેમ કે સરકાર નથી લેતો. એક કર્મચારીઓ લે છે કર્મચારીઓ પૈસા ખાય છે એવી જ રીતે ના ખાવા જોઈએ જેથી કરીને આપડું એક અમૂલ્ય એવું યોગદાન હોવું જોઈએ કે ના કે મારી ફરજ નિભાવું છું કે મારો સરકારનો નિયમ શું છે મારું સર સરકારનો અધિકાર શું છે ઈ મારે એનું પાલન કરવું જ પડે. કે પણ આપડે જે અમુક પોલીસવાળા હોય છે પોલીસવાળા પણ આપણે અમુક રોકીને જે એફઆઈઆર નોંધતા નથી ને જેમ કે તો કો બહી રૂપિયા એમના ચાંપોણી ના કઈ લેતા રહતા હોય છે. જેમ કે એફઆઈઆર નોધાવા જોય એટલે છસો રૂપિયા લાગે છસો રૂપિયા લાગે એટલે એમનો પૈસા ટાઈ ટેક્સ વધી જાય એટલે છસો છસોની જગ્યા બસો રૂપિયા કાઢતા હોય છે એટલે પોલીસ પણ લઇ લેતી હોય છે. જેમનું એમનું પણ રોજગાર એ ચાલુ જાય અને એમનું એ પણ કામ થઈ જતું હોય છે. એવી જ રીતે અલગ અલગ રીતે મહિને અંદાજે બે થી ત્રણ લાખ રૂપિયા જેવા પાડતા હોય છે એ પોલીસવાળાનું કામ હોય છે. એટલે એવું એક હું હોવું જોઈએ કે જે આપણે જે નોકરી કરી રહ્યા છીએ તો એક સાલી સારી સ સલાહ અને સપોર્ટ સપોર્ટ આલવો જોઈએ કે માણસ ને શું જરૂર છે શું જરૂર નથી. ને સા હેલ્મેટ ને આપણે જે લોકો હેલ્મેટ નથી પહેરતા પણ એ લો સરકારની યોજના પાડવી જોઈએ કે તમારે હેલ્મેટ ફરજયાત પહેરવું જોઈએ. અમારા પૈસાથી અમે ખેર્ચી ને જો અમારી યોજનાથી અમે તમોને આપી શકીએ તો પણ તમારે એટલું પહેરવાની જરૂર તો હોય